હલો- -
હેલો કેમ છો બેન?
બસ એકદમ મજામાં તમે કેમ છો બેન?
હું પણ એકદમ મજામાં છું બોલો બોલો- -
બસ જોુ આ રહ્યા ચા પાણી નાસ્તો કરીશું અરે- - બલાાઈ તમારી સાથે વાત કરી દઉં એ હું છે ને આજે બહુ કન્ફ્યુઝ હતી. કે ભાઈ તો ખબર નથી પડતી કે કઈ બાજુ નિર્ણય લેવો ના લેવો- - એટલે એકચુલી આજ છે ને પણ એક જણે- - કીધું કે તમે શેર માર્કેટમાં પૈસા રોકો કેમ- - એ થોડું નાનું નાનું જોખમ લેવાનું- - પછી ધીમે ધીમે તમે શીખતા જાવ એટલે મને છે કેમ કન્ફ્યુઝન હતું. કે આમાં કઈ રીતના નિર્ણય લેવો હું છે ને આમ દરેક જગ્યા એ છે ને આમ- - અ પરફેક્ટલી આમ નિર્ણય નથી લઈ શકતી ચોકસાઈ પૂર્વક જે નિર્ણય લેવો- - એ લઈ નથી શકતી હ બહુ જલ્દી એમ મુંજાઈ જાઉં છું. એટલે મને આમ ઘણી વાર એવું થાય કે અ- - આજે નિર્ણય લેવાની કળા છે ને એમાં આ- - આપણને કોઈનો સાથ હોય કે કોઈને આમ એવું હોય ને કે કોઈ આપે- - તો કોઈ એવો કલ્યાણ મિત્ર હોય કે જે આપણને સાચી રાહ બતાવે- - સાચો રસ્તો જતા હોય કે તારે આમ નહ તારે આમ કરવું જોઈએ કે તું તારા મનની વાત સાંભળ કે ના તું આમાં કર હું તારી સાથે છું. તો છે ને આપણે એમાં માટે નિર્ણય લેવો બહુજ- - પહેલો પડી જાય એમ શું કેવું બેન તમારું?
હા એકદમ સાચી વાત છે તમને એમ થાય છે કે મને જેવું થાય છે કે હું નિર્ણય નથી લઈ શકતી. પણ બધાને એવું થતું હોય જીવન ના કોઈ ના કોઈ તબક્કે કે કોઈને આ કરું કે આમ કરું ખાસ કરીને યુવાનોને એવું થતું હોય કારણ- - કે જેમ જેમ ઉંમર વધે એમ અનુભવ વધે- - અ ને જીવન કેવી રીતે જીવાય- - કેવી રીતે નિર્ણય લેવાય એમ વ્યક્તિને ધીમે ધીમે ખબર પડે તો જે કેવાય ને કે વડીલો હોય એક ઉંમર આધેડ આધેડ ઉંમર ના માણસો હોય એ લોકોને આમ સ્થિરતા આવી હોય ને એટલે એ લોકો નિર્ણય લઈ શકે પણ જે યુવાનો હોય ને એને જે જિંદગી જોઈ ન હોય અને એ લોકોને કેવાય ને કે આમ જુશો ના નામ તો થઈ જશે મારાથી એમાં શું એટલું બધું વિચારવાનું એટલે એ લોકો ઘણી વાર નિર્ણય લેવામાં કન્ફ્યુઝ થઈ જાય અને અ ખોટા નિર્ણયો લઈ બેસે હું તો કઉ છું કે ખોટા નિર્ણયો લેવા ને એની કરતા નિર્ણયો જ ન લેવો ને એ સારું કેહેવાય અને કન્ફ્યુઝન તો બધાને થાય કોઈ જન્મે ઈ જન્મની સાથે તો એ શક્તિ નથી મળી જવાની કે આપડે બ બધા નિર્ણયો આપમે લઈ શકીએ એટલે એ તો નોર્મલ વાત છે કે તમે નિર્ણય લો ન લઈ શકો પણ નિર્ણય લેતા વખત છે ને તમારે તમારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ અને તમારે ઈ નિર્ણયની અસર વિશે પણ વિચારવું જોઈએ કે જો હું આ નિર્ણય લઈશ તો આગળ જતા મારે એની માટે શું શું કરવું પડશે અથવા તો છેલ્લે એનું કેવું પરિણામ આવશે અને હું જરૂરી નથી કે પરિણામ એક જ હોય જુદા જુદા હોય શકે ઘણા ના પોઝિટિવ હોય ઘણાના નેગેટિવ હોય અને અમુક ને એવા હોય કે જે લેવાથી પોઝિટિવ પરિણામો વધુ મળતા હોય ને નેગેટિવ ઓછા મળતા હોય અમુક નિર્ણયો એવા હોય કે નેગેટિવિટી વધુ આવી જતી હોય ને પોઝિટિવ આપણને કેવાય ને કે ફાયદા ઓછા થતા હોય તો એવા નિર્ણયો ન લેવા જોઈએ અને હું તો કઉ છું કે બે ચાર વ્યક્તિને પૂછીને જ નિર્ણય લેવો જોઈએ કારણ કે ઘણી વાર આપણને ખબર નથી હો અથવા તો કેવાય ને કે માહિતી ના અભાવે આપડે નથી નિર્ણયને લઈ શકતા પણ એવા જ લોકોને પૂછવાનું રાખવું કે જે આપણને ઓળખતા હોય આપડી પરિસ્થિતિથી માહિતગાર હોય આપડુ સારું ઈચ્છતા હોય હવે આપડે કોઈ અજાણ્યા ને પૂછએ અથવા તો કોઈ એવા માણસને પૂછ્યે જેને આપ આ જેને આપડી ઈર્ષ્યા આવતી હોય અથવા તો આપડુ સારું ન ઈચ્છતા હોય તો એ આપણને ખોટો નિર્ણય લેવા માટે પ્રેરી શકે છે એટલે પેલા તો આપડે આપડા મા બાપને જ પૂછવું જોઈએ પછી આપડું સારું ઈચ્છતા હોય એવા મિત્રો છે સગા સંબંધી વડીલો એ લોકો ને અ પૂછીને પછી તમારી પરિસ્થિતિ કેવી છે એનું મૂલ્યાંકન કરીને તમે નિર્ણય લો ને તો આમ કેવાય ને કે સાચો ને આમ કેવાય ને કે ઠોસ નિર્ણય તમે લઈ શકો બરાબર ને બેન સાચી વાત કરુ ને મેં
હા સાચી વાત છે હ બેન તમારી તમે જેમ કીધું ને એમ કે કોઈ એક આપડુ હોવ જોઈ છે આપડુ સારું છે આપડે શુભ ચિંતા હો એવા જ વ્યક્તિઓ હોવા જોઈએ કે જેનાથી આપણને એ આપણને સા સાચો રસ્તે ક્યાંક ખોટા રસ્તે જઈ રહ્યા છે આપણને એ અ ડરાય આપણને ધમકઈને કે આમ દબડાવીને પણ એમ કે ના ભાઈ તું અહિયાં નહી જવાનું આ રસ્તો તારા માટે સાચો નથી એટલે એવા કોઈ મિત્ર આપડી જોડે હોવા જ જોઈએ અને નિર્ણય કેવું છે કે દરેક ના જિંદગી દરેક કે જિંદગી આમ ટાઈમ આવે જ કે જયારે દરેક જણ કન્ફ્યુઝ થઈ જાય. કે દરેક જણ કોઈને કોઈ વસ્તુમાં મૂંઝાઈ જાય. એટલે છે ને સાથ હોવો મિત્રોનો સાથ હોવો એ આમ ઘણા છે ને સાથે કર્યું ને એ લોકો પણ બહુ સારા મિત્રો બની જતા હોય છે. ને એવો લોકોનો બી સાથ હોવો છે ને આપણા માટે બહુ જરૂરી બની જાય છે. એટલે મારું તો માનવું તો એવું છે એ માટે છે ને કો કોઈ ક્લાસ કરવાની જરૂર નથી. તમે જેમ કીધું ને કે જેમને જિંદગી જોઈ નથી. જેનો અનુભવ છે જે પચાસ વર્ષ જેમની જિંદગીમાં એક ઠેરાવ આઈ ગયો છે. એ લોકો તો પોતાના અનુભવ અને પોતાના અ જે પોતાની સાથે થયેલા અ કડવા અનુભવોથી નિર્ણયો લઈ શકે છે. પણ હવે જેમ કે હવે વીસ વર્ષ આ પચીસ વર્ષ ના જુવાન છે. એ તેમને બહુ તકલીફ પડતી હોય છે તો પણ તે નિર્ણયો હવે ઘણા ના નસીબ સારા હોય છે કે એ જે નિર્ણય લે એમાં પાર પડી પણ જાય છે. ને એમાં બહુ સફ સફળતા પામે છે. પણ હવે દરેકના નસીબ સારા નથી હોત તા ઘણી વાર મહેનત કરે છે, પરિશ્રમ કરે છે. નથી આપતું. ત્યારે એમ થાય કે ભાઈ કયા રસ્તે જવું. હું આ રસ્તે જઉં છું તો હું સફળતા પામીશ કે, નિષ્ફળ થઈશ. તો એ એવા એવા મુંજાઈ જાય ને કે જેના કારણે એમને છે ને એ લઈ જ નથી એ આગળ વધી જ નથી શકતા, ભલે એમનામાં એ અ કાર્યક્ષમતા હોય છે. કે જેનાથી એ લોકો એ આગળ વધી શકે છે. પણ ઘણી વાર છે ને એ નિર્ણય ન લેવાની જગ્યાએ કે યોગ્ય સમય યોગ્ય નિર્ણય ન લેવાને કારણે છે ને એ લોકો બહુ હેરાન થાય. થાય છે પાછે છે કે જિંદગીના દસ પંદર વર્ષ તો એ આવી રીતે મજૂરીમાં અને મહેનત કરવામાં જ નીકાળે. પછી ક્યારેક અમુક ટાઈમે એ લોકો સફળ થતા જ નથી. અને પછી એવા હતાશ અને નિરાશ થઇ જાય છે ને કે જેના કારણે ઘણી વાર તો ઘણા લોકો તો જિંદગી ટૂંકાવી નાખે છે. એટલે કેવું છે કે આમાં છે ને આપણે હિંમતથી સામનો કરવો પડે છે. જો હિંમતથી સામનો કરીએ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ તમને યોગ યોગ્ય સાથ અને સહકાર મળે, યોગ્ય સમજ મળે, યોગ્ય માર્ગદર્શન મળે ને તો તમે સાચો નિર્ણય લઈ શકો છો. શું કેવું તમારું?
એકદમ સાચી વાત છે બેન. જે શુભચિંતકો હોય ને આપડા એને જ પૂછીને આપણે નિર્ણય લેવો જોઈએ. પણ ઘણાના જીવનમાં કેવું હોય છે કે બહુ એવા કઈ સગાવાલા નથી હોતા. ઘણા ને બહુ નાની ઉંમરે કહેવાય ને કે મમ્મી પપ્પાનું ડેથ થઈ ગયું હોય. અથવા તો એવા બહુ સગાવાલા કે મિત્રો પણ ન હોય. એવા લોકો એ મને તો લાગે છે કે શાંતિથી પોતાનું કેહેવાય ને કે પરિસ્થિતિ પેલા વિચારવી જોઈએ કે મારી પરિસ્થિતિ શું છે પેલા. પછી અ ઉદાહરણ તરીકે જો કોઈ અ યુવાન છે તો એના કાક જોબની ઓફર આવી છે તો ઘણા ને એમ થાય જોબની ઓફર મારે લેવી જોઈએ કે ન લેવી જોઈએ. તો પેલા તમારે એમ વિચારવાનું કે એ લોકો કેટલું પેલા તમને અ કેહેવાય ને કે સેલરી તમને આપવાના છે, કેટલું દૂર છે, તમારે ત્યાં સુધી જવા માટ ટે શું શું કરવું પડશે, તમારે ત્યાં કામ કેવું કરવાનું હશે. આ બધા નિર્ણયો તમે આ બધું તમે પરિસ્થિતિનું અવલોકન કરો ને. પછી જ નિર્ણય લેવાનો હોય. ઘણા ને કેવું હોય અ ઘણા ને જોબની ઓફર આવી હોય પણ એ ખાલી અ પચીસ કિલોમીટર દૂર સુધી ટ્રાવેલ કરવાનું હોય અપડાઉન કરવાનું હોય. એટલા કરીને માત્ર પગાર તો સાત આઠ હજાર આપે અને એટલું ટ્રાવેલ કરીને પછી ઘરે આવે એટલે મોઢામાં જમવાનો કોળીયો પણ મૂકવાનો વચ ન હોય એટલા થાકી ગયા હોય. તો એ નિર્ણય એ લોકો. ખોટો લીધો કેહેવાય કે સાત હજાર માટે આટલું દૂર પચીસ કિલોમીટર સુધી જવાની જરૂર નથી. એટલે જયારે કઈ આવો નિર્ણય આવે ત્યારે એ વિચારવાનું. કે ઈ નિર્ણય લેવાથી મને ફળ કેવું નેગેટિવ મળશે કે પોઝિટિવ નેગેટિવ વધારે હોય તો એ નિર્ણય ન લેવો જોઈએ. અને પોઝિટિવ વધારે હોય તો લઈ શકો સારી વાત છે. અને સૌથી સૌથી વધુ તમને તમારી પરિસ્થિતિ વિશે ખબર હોય. અને જયારે નિર્ણય લ્યો ત્યારે તમારા મગજની આમ કેહેવાય ને કે સ્ટેબિલિટી હોય. તમે બઉુ દુઃખી કે ઉદાસ હો કે. ઘણા લોકો ગુસ્સામાં ને ગુસ્સામાં અમુક નિર્ણય લઈ લે. ના હવે હું તો આનીયાર નહી જ બોલું હંમેશા માટે આપડો સંબંધ હવે પૂરો એવું ઘણામાં ગુસ્સા ગુસ્સામાં નિર્ણય લઈ લેતા હોય પણ અ જયારે આપણો મૂડ સારો ન હોય. આપણે ઉદાસ હોઈએ અથવા એકદમ ગુસ્સામાં હોઈએ ત્યારે આપડે કેહેવાય ને કે નિર્ણય એઈ વખત તો ન જ લેવો જોઈએ. કારમ કે એ કેહેવાય ને કે આપડે બહુ ઈમોશનલ થઈ ગયા હોયને જે વસ્તુ ઈમોશન થી થાય ને એ જીવનમાં ઘણી વાર આમ કેહેવાય ને કે બઉુ દુઃખ લાવતી હોય છે. એટલેમ કેવાય ને કે બુદ્ધિ થી નિર્ણય લેવો જોઈએ. એટલે શાંતિથી અ એકાંતમાં બેસીને અ ઊંડા વિચારો કરીને પરિણામ અને પરિસ્થિતિ બધા ન મૂલ્યાંકન કરીને નિર્ણય લેવો જોઈએ અને ઘણી વાર એવું થાય કે નિર્ણય લઈએ. તો પણ ઘણી વાર આપણને ખરાબ પરિસ્થિતિ અથવા તો કેવાય ને કે નેગેટિવ ફળ મળે તો એ વખત એવું પછી એમ કકલાટ કરવા ન બેસે કે હાય હાય મેં આવું નિર્ણય લીધો જ નત તો સારું હતું. પછી કલાત કરવાનો કોઈ મતલબ નથી એમાંથી તમારે શીખ મેળવવાની હોય કે ના આ નિર્ણય લીધો ને તમારે આવું પરિણામ આવ્યું. એટલે આવતી વખત જયારે મારે કોઈ નક્કી કરવાનું થશે ને ત્યારે હું આ બધું ધ્યાનમાં રાખીશ પછી નિર્ણય લઈશ તો ઘણી વાર એવું થાય કે તમારા નિર્ણય ખોટાઈ પડે ઈ નોર્મલ છે એમાં કઈ વાંધો નથી. તમારે એમાંથી શીખ લેવાનું હોય ને આવતી વખત જયારે એવું થાય. ત્યારે તમારે બધું યાદ રાખીને સારો નિર્ણય લેવાનો હોય. બરોબર ને બેન સાચી વાત કરીને મેં
હા સાચી વાત છે હ તમારી જો તમે છે ને વ્યવસ્થિત નિર્ણય લેતા હોય ને. તમારા બાળકો પણ તમને જ એ શીખી છે હ એટલે છે કારણ કે કહેવાય છે ને કે બાળકો કઈને નહી પણ જોઈને શીખ શીખતા હોય છે મા બાપનું દાદા દાદી નું અન્ય પરિવાર ના સભ્યો નું જોઈને શીખતા હોય છે. એટલે જયારે તમે યોગ્ય સમયે યો. જે નિર્ણય લો છો ને તો કેવું છે કે તમારા બાળકો પર બી એની ખૂબ ઊંઘી અસર થાય છે એ લોકોને પણ કેવું છે કે જિંદગી પર એ લોકોને અમુક વસ્તુઓ યાદ રહી જતી હોય છે ભલે નાના હોય છે પણ એમના નાના કુમળા મગજ માં પણ અમુક વસ્તુઓ ખુબ સારી રીતે ફીટ બેસી જતી હોય છે અને એ લાઈફ લોંગ રહે છે. એટલે કેવુ છે, કે તમારે નિર્ણય લેતા પણ જોવું કે હુ આ નિર્ણય લઈશ. તો મારા બાળકો પર એની શું અસર થશે. કે મને મારા મા બાપ કે આ લોકો શું કે છે. એટલે બહુ સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ અને તમે જેમ કીધુ ને કે કોઈ ખોટો નિર્ણય લેવો ન લેવો એના કરતા નિર્ણય ન જ લેવો એ વધારે સારુ રહેશે એ વાત તમારી સાવ સાચી છે. સારું બેન ચલો મારે છેને, થોડુ કામ આવી ગયુ છે, તો આપડે પછી વાત કરીએ આવજો
આવજો